હેલો હા તમે હું શું કરો છો? મજામાં. તમે કેમ છો?
હું બેસેલી જ છું તું હુ કરે?
મેં અત્યારે વાસન ધોઉં હા.
તારી બેન ની મલી કાળ.
તે સુરતમાં કોલેજ કર્યા હતાજ.
તું કોલેજ
નહીં, નહીં.
કેમ?
ઓ કે
હા. ઓફર લેટર આવવાનું બાકી અત્યારે તો.
તો ક્યારે આપશે ઓફર લેટર?
અહ જયારે મેરિટ નીકળશે ત્યારે.
તો તમણાં પછી ફીસ ભરજે ને.
હા ત્યારે ત્યારે જ ભરવાનું છે.
હમ્મ.
તમે ચા પીશો હલો.
કેટલા
ચા પી શો ચા.
ની ની મેં ની ચા તમે
તો બનાવો અત્યારે
પીસ છે તારા બીકોમ માં
પંદર હજાર આઠસો કેટલાક તો પીસી છે.
કેટલા?
પંદર આઠસો એટલે અંદાજિત તો આટલા જ છે..
તારી મમ્મી હું કરે?
હા. હેલો.
હા બોલ.
તમે હું કરો?
હું બેસલી જ છું ટીવી જોયા કરતી હતી.
હા અત્યારે એને બાર
હા હ
હા બોલો તમે. કઈ એવું છે તમારું કોલેજ લાઈફ. ત
હા બોલ ને તમે તું બોલ ને શું કરે છે તું.
મેં બહાર જ બેસેલો તમે એ કરો.
હું ઘરમાં બેસલી જ છું. તું એની મેં જોઈ છે.
હ નઈ નહી એક જ હારું લાગ ગ્યું એના પછી મને કોઈ સારું નઈ લાગ ગ્યું. તમે કે ડ્રામા વિશે બોલો.
હું કેડ્રામા જોતો જ છું મને કે ડ્રમા બહ ભાવે.
હા તમે તે જોયા ટીચુસ્ટન
હા જોયા તમે
હ હા શટલું મસ્ત છે ને તે
બહ મસ્ત. તો મેં તો સીઝન અ બના વેટ કર કરું છો
મેબી.
હમ
જ જયારે આવું ત્યારે મે રીલમાં જોયું પલે કેવું છે તે બધું. પછી જોયું મેં
તુ કઓનો પ્રેશા જોયું હતું.
અ નહી અત્યારે નહી જો મે લાસ્ટ મેં તેજ જોયું આ ટીચ લેસન વાળું જ જોયું બીજું કઈ ભી નહી જોયું. અત્યારે માર્વેલ જોયા કરો. તમે હ કરો.
કઈ નહી.
મને ખબર કઈ તમારી બાજુમાં છેને વાત સાંભળાય કરે. હા ખબર મનેમ
તને કેરી ભબે કે
હમ
કાચીની પાક પખી
હા મેં પા કેની જ વાત કર્યા કરો મેં પાકીની વાત કર્યા કરળું ખાચ વધારે નહી ગમે ખાટી નની રેતી
તો તને હું ભાવે. તને હું ભાગે?
હ મને તો કઈ રીત ચાલે?
કઈ ભી.
હા કઈ દી પણ ખાવા લયક હોવું જોઈએ.
હા
હ
મને તો બહ ભાવે આમ મને આમ. કેરી બહુ ભાવે.
કેરીમાં વધારે પાકેલું કેરી થાય ને તો વધારે એમાં કીળો રાય તો ધ્યાનથી.
વરસાદ પડી જ ઠીકશે.
હા અહીં એક કાચી કેરી છે મારા સ્ર ઉપર તમે સા
હે.
હા ખવાના તને
લઈ આવઉજે કાલે કેરી પચ કેેરી
ખાસ જોમ અરે કોલેજ આવું કે નહી આવું તેજ નહી હમજ પડે મને તો
ઓફર આવે ને તો ત્યારે આવજો.
હા તે એટલે તો મેં અત્યારે ઘરે છો
અમના તુ કંઈક બુક કુક. ઘાણ વાંચ.
હું વાચું મે અત્યારે
કઈ કરસા સાતે જાદુ વાત નહી કરવાની.
હા બીજી માળા તો બધાર વાત બી ની કરાય.
ખમાં કઈ કસ શે હમ. કાર્ય એપમાં વાત થઈ ગયું.
હું
કઈ કઈ કસા સાથે તારું કાર્ય એપ વાત થઈ ગયું.
હમણાં બીજી માણસ માટે બીજી માણસ પાસે મારું માટે કા થાપા એમ છે.
તઈ કસા હોશિયારી હોશિયાર છે ને
નહી હોશિયાર હોશિયાર મારે બો હોશિયારી મારે.
મને બહ ભાવી કેતા સા તો મારી બચપનની ફ્રેન્ડ છે.
એના ચો
એ તો અમારા તે પાછળ કેવી રીતે થઈ ગઈ.
હું કેવી અસને
અરે એના બે વરસ ડ્રોપ થયા ને તેજ પૂછો કેવી રીતે થયું. હ ભૂલી ગયો અત્યારે કેવી રીતે જો તો. ઘરમાં ચા બનાવીને મૂકી દીધું ને અત્યારે મે બહાર આવીને બેસેલો છું કંટાળ આવે.
ગરમ છે ને. બઉ ગરમી લાગી ત.
નહી મેં વાત કરો એટલે આવેલો. તુ તો ઘરમાં જ રહે
આ મને બોલે કે તું બઉ હોશિયાર છે હોશિયારી માર હોશિયાર મારે છે.
મેં એના કરતા ઓછું જો હોશિયારી મારું તમને ખબર તમને લાગે હોશિયારી માર તો પછી
પણ એ બોલે છે મને કે તું બઉ હોશિયાર મારી ત
મે એ તો ક્યા કરું સામમે વા પર ડિપેન્ડ કરે. હમણાં તમે હકી રીતે વાત કરો તતે હકી રીતે જ વાત કરો હમણાં એશિારી સાથે વાત કરું કરું એકટ્યુડમાં ઈગોમાં રહે જ્યારે જો
એટિટ્યૂડ યોગામાં યુગ હમ
જુઓ આ કામ છે ને પોપટ ને સારું લાગે હેલો. તમે જે અત્યારે કરી રહ્યા છો ને એને પોપટ નું કામ ક એને ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ કે ઇડાયરેક્ટ ટોક કે
મને ખબર
હા. એ તમને શીખાવી રહી છે, ને તમે શીખીને મને બોલ્યા કરો, એ ખોટી વાત હમ્મ. બોલો બીજું હું કે છે? હા, જમી લીધું.
હમ્મ.
તમે જમી લીધું?
નહી બાકી છે, હું જમ
પૈસા ને કેવ જમાડવા માટે? હલો, હા ચાલો થઇ ગું ટાઈમ, પછી કરું તમને બાઈ
બાઈ.
ઓ ઓલ ધ બેસ્ટ, એક્ઝામ માટે
હા.
હા.